હલો
તું બરો છે ભાઈ
કઈ નઈ ભાઈ બેઠા છીએ તમે કો
અહી ને હું એ બેઠો હતો તમે તયાર સ્કૂલ માંથી છૂટા પડ્યા ને પછ તો ફોન નહી કર્યું યાર
એટલે આ સાહેબ એવું કઈ નઈ પણ કેવું હવે તૈયારીમાં લાગીયો છું હું બારમાની તો એટલે એવું એમ
બરાબર પાછી રિનટ આપવાની તમારે
ના ર નીટ નહી આપડે તો જેડબલ્યુ વાળ બાું પટી ગયું હવે કેવું એન્ટ્રન્સ એક્ઝામની તૈયારી ચાલુ છે એમ
હમ હ હા મારો તમારોડો નંબર તમારો મારોડો નંબર નતો પણ મેં પછી પેલા બધા ના વાયા વાયા ફોન કરી ચાર પાંચ જણા પછી તમારા નંબર લાવ્યો ભાઈ કીધું પઈ કર્યા શું કે ભૂલી નઈ જો ન
લ્યા હમણાં જ મેં બે દિવસ પેહલા તમને યાદ કર્યા તા. પેલું ખબર આપડે મોઢેરા ફરવા ગયા તા.
ઓવે આપડે એકદમ નોના હતા એટલ
હા કેવું પેલું તમારે અ શું કેવાય આપડે સ્કુપર-સ્કૂલ માંથી ગયા તા ને
હવે-હવે
કેવું મજા આઈતી એ યાદ કર કિસ્સા
હઅય એમાંય આપડે પહે ફોટા પડયા તા થોબલા ઓભારઇન
હા એ જ ને પેલો કેમેરા વાળા પાહે ફોટા પડાયા તાને આપડે તો ક્યાં ફોન હતા આપડા જોડે તો
હોવે ત્રીસ રૂપિયા લીધાતા. ત્રીસ રૂપિયા પહી દસ રૂપિયામાં માર જોડે હતા દસ રૂપિયા તમાર જોડે પોચ પોચ રૂપિયા બેજણા પાહે માજિન પહી આપડે ફોટો પડાયો હતો ત્રીસ રૂપિયાનો
હા યાદ જ છે ન પઈ ખબર હ પૈસા ખૂટયા તા ત એટલે બેન પાહે થી લઈને પહી નાસ્તો કર્યોતો આપડે પછી આપ્યાતા આપડે પાછા એમને બીજા દિવ છે
હોય યાર એમ તો આપડી હેપ તો કરી દેતા બધા નહી
હા હા આપડે કેવા જુગાડું માણસ હતા બાકી કો હમણાં ટ્રીપ બી મારી કે નહી એવી કઈ દોસ્તારો સાથે
ના ના યાર હમણાં તો મારે કોમર્સ હતું યાર જેડ ભલી તમે નીટ રાખી હા તમારે શું તમે જે ડબલ ય રીતે નઈ
હા જે ડબલ ઇ સમમાં
બરાબર બરાબર!
અરે પેલું યાદ છે પેલો કિસ્સો પેલો ખબર આપડે સ્માર્ટ રૂમ હતો, આપડો જેમાં ટીવી લગાવ હતી મોટી
હમ્મ હમ્મ
ખબર પેલું લડાઈ થઈ ગઈી હતી મનેઠે લાગ્યું તું પેલા કડુ માર્યું તું ફૂડ આખો પેલો ફાટી ગયો હતો, એ કેવો ઝઘડો થયો હતો, ભારે
એ ઝઘડો બઉ થયો હતો, પણ ભાઈ પેલો યાર પેલા ભયા આવ એટલે સમાધાન થયું.
હા, એજ એજ ને અને એ બી ખાલી પેન ફઇટની પે પેન ફાઈટ રમતા ત નથી હતો યાદ છે,
હ અ
એટલે એવું કેવું નાનપણમાં તો કેવી નાની નાની બાબત ઝગડી પડતા.
હા એજ નહિ યાર ગમે તેમ એને પાછી મજા આવતી લડવાની,
હા એ તો કેવું કે લડ્યા ને દસ મિનિટ પછી તો બે ભેગા ફરતા હોઈએ આપડે, અને અત્યારની લડાઈઓ એક વાર ખાલી આમ બોલા બોલી બી થઈ ગઈ ને તો વાતો બી ના કરે
હમ એજ ન અ પેલા પેલું યાદ પણ એ દિવસે તમે નહોતા આયા
કયો કયો ઇન્સિડેન્ટ
અરે અમરનો બધાને ફ્રી પીરયડ હતો પેલા કોમ્પ્યુટર વાળા મેમ આયા ને હેડો કે બધા કોમ્પ્યુટર રૂમમાં
હ હ
રૂમો ગ્યા કોમ્પ્યુટરોમાં ગયા ને તો બધું ઇન્ટરનેટ તો પોરા ન લેપટોપ લ કોમ્પ્યુટર માં કનેક્ટ નો મ હું પે બીજો ભાઈબન ખ બાજુમાં બેસતો
હા પેલો હા હા ઓળખ્યો ઓળખ્યો પેલો મડાણા નો તો એ જ ને
હ ચશ્માંવળો
હ ઓળીખયો
એ મારા બાજુમાં બેઠા હતા અમે બે અમારો બેન કોમ્પ્યુટર માંઇન્ટરનેટ કનેક્ટ થઈ ગયું ખબર ને કઈ રીતે
હા
અમે થડી યુટ્યુબ ચાલુ કરીને વિડીયો જોવા મળયા પે કોમેડી ન આવ હતા પેલા
હા તો તો પછી બેને તમને માર્યા હશે
અરે નઈ નહી એજ આવે ને એટલે બંધ કરી દએ અમે
અચ્છા પકડાના પકડાના જ ન થ એમને
સાંભળો જ ખરી યાર પણ એ રહ્યા પછી અચાનક આઈ ગયા
જો ફરીવાળ્યા નહીં યાર
બે દિવસ સુધી એ દંડા ની છાપ જઈ નથી
એતો છે અરે આપડે ખબર પેલું ક્લાસ પેલું દસ મિનિટની રીસેસ પેલા મતલબ પહેલી રીસેસ આપડી અડધા કલાક ની પડતી એમાં નાસ્તો કરતા અને પેલી દસ મિનિટ ની ખબર રિશેષ પડતી એટલે ક્લાસમાં જ ફૂટબોલ રમતા
હ હા હ હ હા એ તો પેલા દડો માર્યો હતો એટ
હા પછી કેયોો ને સીધો કર્યો તો મુશ્કેલ થી
હા તો પેલા પીટી સર આયા તો ખબર પડી જતી તમને
અરે હા એજ ને પણ પીટી સરવડી નતા આ પણ પછી તમે બીજા દિવસે નહોતા આયા નહી
ના એ દિવસે પછી બીજા દિવસે લ
હા, કેમ બીજા દિવસે શું થયું ખબર પ્રિન્સિપલ મેમ એ કેમેરા ચેક કર્યા તા તો જેટલા આખા ક્લાસને બોલાયને દોઢ-બે કલાક પેલા મતલબ બેન ડાઉન કર્યા તા એમ
ઓહો એટલું બધું.
હાથ પગે અડાળી રાખવા શું કેવાય આપડે એને
હ મને પેલો કેતો તો તો બધું આપડે પ અંગુઠા પકડાયા
અંગુઠા પકડાયા તા. દોઢ કલાક અરે મુ મુ મા મારી વાત કરુંને હું ઊભો થયો ને. તો મગજ પેલું થઈ ગયુ તું આમ મતલબ ચક્કર આવે ને એવું. કેમ કે દોઢ કલાક વાંકા વળી રહેવું એટલે
ના, ના, સાચી વાત. સાચી વાત.
હા, એ તો તમારા નસીબ એ તો તમારા નસીબ કે એ દિવસે તમે આયા નતા બચી ગયા.
ના આવા કાઈ ટાઈમમાં તો બચી જ જતો સ્કૂલમાં તો આપડા નસીબ જ એવા હતા.
હા એ તો છે.
પેલુ ખબર આપડે શનિવારે પીટી પીરિયડ હતો.
હા ખબર છે ન. પણ ખબર બે બેન ઘણીવાર લઈ ના જતા આપડને.
પિટી પિરિયડ તો ક્રિકેટ રમતા તા. અને પેલો બેટિંગ કર એકદમ દડીથી રમતા ત ખબર આપડે.
હા ખબર છે. ખબર છે યાર. મારા સાથે જ ઇન્સિડન્ટ બન્યો મન ના ખબર હોય.
હમ એકદમ ઊંચો બોલ ગયોને પ તમે કેચ કરવા ગયા
અરે હા એ તો મોઢા ઉપર લાગી ગયો દા તૂટી ગયો હા એના માટે બી હું બહ હેરાન થયો રસી ભરાતીથી ને અઠ મતલબ મહિને મહિને કેવું પરું થઈ જતું અંદર અસ્સી ભરાઈ જતી પછી દાંત નીકળાય ને ત્યારે
હમ અને દાદાને બચવા લાગતા તને ખબર
હા એ તો લ હવે ખરાબ જ લાગી ને કઈ હારા થોડી લાગી
ના ના હાર લાગતા યાર!
હ હ હ ઉડાયલો તમે ભી મજાક ઉડાય લો હવે! તમે બી મજાક ઉડાવો બીજું શું
એમાં શું મજાક જે હતું એ કીધું વળડી એ.
એવું છે!
હા, પેલે ક્યુટનેસ હો લોડ થઈ જ હતી મારતા દાંડમ માર
એ તો છે ક્યુટ તો લાગતો હેન્ડસમ લાગતો એકચુલી
તમે યાર મજાક ત્યારે જ કરવા માંડો .
હા બીજું ક બીજું કઈ દસમા પછી જ પ કશું યાદ બનાય નહી આપડા જેવું મતલબ સ્કૂલ જેવું સર લ માલ્યુક નઈ ફ્રેન્ડ સર્કલ!
ના ના યાર દસ માં પછી તો હું મારે ગામડા અગિયાર માં કોમર્સ થવા જતો રહ્યો.
હા, અરે! એચુલી એ મારે પૂછવું હતું કે તમે આપણી સ્કૂલ માંથી બીજી સ્કૂલ બદલી કેમ દીદી આપડી સ્કૂલમાં ભવાનું તો સારું જ હતું ને!
સારું તું પણ હું ક્રિકેટ રમતો ને, એટલે હું સ્કૂલમાં ના જ હતો ત્રણ તારીખે સ્કૂલ કરતો એટલા પછી મેં એ-એ-એ હ! અમારે ત્યાં ગામડે સ્કૂલ હતી ને એટલે અમે જવ ના જવું હતું ગવર્મેન્ટ સ્કૂલ હતી ને! તો ચાલી જતું એમ! એટલે હું ક્રિકેટ ક્રિકેટ જ મતો હોઉ ફૂલ ટાઈમ અગયાર બાર તો
અચ્છા અચ્ અત રમજ
હા! અત્યારે મેં મૂકી દીધું છે, અત્યારે તો હું સાઈડમાં તૈયારી કરું છું ભાઈ કોલેજ ની સાથે
અરે! તમે બેટિંગ તમારી સારી હતી વિકેટ કિપિંગ તો નેક્સ્ટ લેવલ ધોની જેવું હતું. તો પછી કેમ છોડી દ છોડી દીધું.
હવે મને મને બી નહી ખબર ખુદને!
એજ ને બાકી તમે રણજી રણજીરમાં તો રમી જ લો એટલું તો મને ગેરંટી હતી.
હ! રમી લો જ પણ હવે, શું કેવું કહ?
આવા અચાનક ડિસીિઝન છે ને, જિંદગી આખી બદલી દે આપડી.
હા! હા!
શું કેવું તમારું?
એ બી વાત સાચી હ
તમે ફોકસ કરો ક્રિકેટમાં મતલબ લાવો પાછું ક્રિકેટ તમારી લાઈફ સ્ટાઇલ માં!
હમ, આ તો હવે શું કેવું! અને અને પેલું યાદ છે, પેલું યાદ છે આપડે તમે! હા, શું કેવાય આપડે ચિંગમ ખાઈને પછી આમ ફેંકી હતી સામે પેલું સ્માર્ટ બોર્ડ સામે
હા! હા! એ અરે, એકચુલી એવું નતો મારો બાજુ વાળો હતો! પણ મારું નામ આય તું?
હમ હા જેવી જ પેકીને એવ પેલી બેનથી ઉભો થઈ ગયો હતો. અને એના માથામ તોડી ગઈ ઈ ભાઈ સાબ બહ તો નાફઇન્સુરન્સ હતોો વિચારો બીજા દિવસે ત થોડું કર ના જોઈએ
જે ખેચતા તા ને સ્કૂલ વાળા બધા
કઈયાર
અરે મન તો સસ્પેન્ડ કરવાના હતા ખબર હે એના માટે હા તો હ કોઈ ખબર નથી એ ટાઈમે પણ એકચુલીમાં જે ચીગમ ફેંકી ને એ એ નથી ફેંકી એ બાજુ વાળા ફેંકી હતી અને આપડે એ ક્લાસ માં બેઠા ને એમાં કેમેરા બી નતા એટલે મારું નામ આઈ ગયું એમ બચા્યા કઈ નઈ મારા પપ્પા આવ્યા હતા ને સ્કૂલ માં
હમ હમ
તો એમને થોડું માફી મામાંગી એમ કે ભ છોકરા ભૂલ થઈ ગયા હ છે અને પ્રિન્સપ ભી મને ઓળખતા કે ભાઈ સીધો છોકરો છે એટલી મસ્તી કરતો નથી તો કદાચ ભૂલથી થઈ ગયું હોય એવી રીતના કરી મને જવા દીધો બાકી મારી બીજું કઈ હોત તો સસ્પેન્ડ જ હતો એમ
બરાબર બરાબર અરે આ તો યાર નાનપણના ઇન્સુરન્સ તો કિસ્સાઓ તો ક્યારેય નહી પોતે યાદ હતો
હા એ તો સો ટકા તમારી વાત સાચી છે
બઉ મોડું થઇ ગયું છે સુવાન ટાઈમ થઇ ગયો છે ખાલે કેમ ફોન કરું ચાલો તમને પાછો નંબર તો તમાડ કરી દઉં છું હ એ સારું સારું છે